હ ન તમમેશ કરો.
હા ભાઈ મેચ જોઈએ બગા રોહિત શર્મા ની બેટિંગ. રોહિત શર્માની બેટિંગ હું જમી લીધું ભાઈ રોહિત શર્માની બેટિંગ જોઈએ.
અમેં ત મે આચ જ જોવ હા.
કોહલી ની સેન્ચુડી રોહતા ની સેન્ચુ. છોડી જોઈએ ર ત્યાંની સેન્ચુરી.
બરા અબ સુકરો આજ સુકરી કો.
હા તો કોઈ ભી આ તો તો પેલા આા ભ સોમ નાખ. જ ઓ એ.
રહીચા નાબનકી હવે.
તો કાલથી જ ચાલુ કરી દે ને બે દારમ તો પટી દે.
હ બેદંગ પટીી
જે દારમ તો પૂરું કરના છે.
હ.
તમે હું કર્યું.
કોઈ ન આપમે પંચાયત આ હતા.
પંચાયત હતા હતા તમે એ બાજુ જ.
આ ફ્રી વાતાવરણ એવું હોય ને એટલા માટે હવે બસ.
એવું હોવે. કયો બીજું શું ચાલે?
બસ મજામાં હો.
હ, બિમબાની હો કરીરી.
મહેલબાની એ મેચ જોઈ રહ.
એ સિદ્ધાર્થી આવયો કે નહી આવ્યો? અરે બેન નું નામ સિદ્ધિ હે ને?
હા એન બંદ નમ સીદીબા.
સટી બા ઇન્સ્ટાગ્રામમાં અને એનાંદર ટ્રેન મોકુને કવારે આપ પેલો દિલીપ.
દિલીપિયાન બમ્બીને પૈ થેલો.
આ એટલે લાગે ફ્રેન્ડ લિસ્ટમાંહી.
હમમ મોમો વમો કટની.
મોમમો કર?
હમ. તો બીજું
ઓ તો ભાઈ બીજું તો ભાઈ બેઠા હા. શું કર્યું તમારે શું ચાલે?
બસ અમે તમાં બેઠા શું કરો.
કરા નહીં આવે બલો?
અ હજી લાભેર પગારની ના સુખી.
જંભાઈ?
હા તો રવિવાર હતો.
ચ તો વાજ તો ચોથી નાખે રવિરે.
હ. એ લાલ પડ કે હું તો એડી તોળું એડીડ મંડળીની.
ચંબઈ
પૈસા જ નહી.
પણ હરે પગાર તો આ દૂધ ભરી છે દૂધવાળા હાલસી તો ખરી નિહાલી.
અરે એ એમ શું કરાયેલું ખબર.
હા.
પેલા જયારે શિયાળામાં નફોરતો ને.
હા.
તારે એં પી દોઢ લાખની પંદર દાળે કરાયેલી.
મતલબ આ દૂધ ના પૈસા નહી? હા.
એના માટે.
તે?
તે એને શિયાળામાં વધારે નફો રે તો પલો પ્યાનું દૂધ વધારારે હોય ને શિયાળામાં ગાય નનું દૂધ ઓછું હોય એટલા માટે. હોય ન અડી વધારે કરાઈ
શ નાવે?
અને હવે પેનું દૂધ ઓછું થઈ ગયું ગાય નું દૂધ વધી ગયું એટલે હડકું દૂધ જાય એટલે હોને નુકસાન આવે.
હવે એ બધી તોડાય દે છે એમ.
હવે આપડી બંધ કરાઈ.
હમ.
થોડા પૈસા જોતા ફરવા ઘરા ગંતઈ બધું. એ આપડી તોડાય છે થોડી.
એવું એમને
હમ્મ હમ્મ
એ એ છે હું કર આટ મોટી ડેરી મને લાગે એકદ ડોરી ના ખોઈ રે કો કોઈ જેને હમણા કમપ્લેન કરે છે ને હા
હમ્મ
કોક કોક જાયને કમ્પ્લેન કરશે તો ડેરી જાાય નહી
પણ આ લીગલવું આમ તોઈ ઈનલિગલ કશું કરતા ઘરા ઘધા જ કોઈ શેરછાડી નહીં કરતા
ગરાક ને પગાર નઈ પક્યો કોઈક તો ગરાક ભયા તો હોશિયાર ભણેલું ગણેલું ગરાક આઈ જાય અને સીધી કમ્પ્લેન ઠોકે તો
અલે આ તો પણને એવું નહ જોઈ જોઈ ને જ ગરાગ પેલું કરે અમાર જેવા હોય ને
એને પકડી રાખો
હ ને અમે વધારે દૂધે નહી અને મંત્રી અંગર હારા હારી હોય
તોય આઈ ગ્યા
અને ઓછા દૂધ વાળા આવે ને હીરા વધ હાર કરે એટલે લાલભાઈ ને વધરો
હમ્મ મોટા ગરા ગ વાળા હારવા તો આપડે ફસી દઈએે ભાઈ
શું કરે કે ભાઈ આ તો ફસે રે હાલ તો અમ
કયો હતો નહી આપડે તો તને એટલા દાડ એડવાન્સનો કયા રક
એમ તો કાલે જ પગાર જ લગભગ થઈ જાય કારણ કાલે એડે તોડીને નાખી દેવાના
હ હ
હ
ભાઈ આ પહેલો મણા મેં આવો જોયો હોય કે ડેરીનો મંત્રી છે ને તો એ પગાર કં જ માટે રોવાય
અલે આ શું જેટલો પેળો પાડી રહ્યા બધે પેળો હવે પટી ગયા ને એટલે હવે આપ હટુળ આવી
એટલે એમ જ કહ કે દૂધ ની મંડળીમાં પેલો મો મે આવો જો કે જે જો પૈસાા નને તો ભાઈ જે દૂધ દૂધ ન જે મંડળી ચલાવેને એ જોડે તો પૈસે પૈસા
એ હો એના ખર્ચા પોતાના જ
પ તોય ભાઈ આટલા તો ખર્ચા ના હોય કે પ મહિને લાખ રૂપિયા ખર્ચો હશે
લાખ રૂપિયા જ ના હોય પણ જો તું ઘ દોઢ લાખ ની અ બે ત્રણ લાખ છે મહિના ના પેપડીના
હમ્મ
પછી પંદર દ ત્રીસ હજાર માાર હતા દુકાનના મસાાલા ના્યને પ દજતોડી એ ભૈરાના નાકાન કર્ણ મંત્રી બળના બધન
કીધું ત ભાઈજ ઓછા ખર્ચા કરી દેવા પડી દે એટલે મને એવું લાગે મને દે રાખી આ આવે કે મન ગ આડીે ડેરી જાયમ નહીં આછી
નાજાહે નહી પણ ભરાય જાય એમ
જાય એટલે ભાઈ હબ એ તો ભ જો મંડળી ડિપેન્ડ કરે
ના
હે તો બનાસ ડેરી ની જ ને કોઈ જઈને કમ્પ્લેન કરી દે એ લોકો કોકે જેને ચાલુ કરે કે ભાઈ અમને આટલું દેવું કાલ ઉટીને અમારું કરી જાયને ઓમ કરી જાય ડેરી વાળા તો રિસ્ક થોડી લેવા ન તો સીધી મંડળી બંધ જ કરી દે
પણ કોને ખબર જ નહી ને આ વસ્તુની મને તો હું આમાં નય એટલે મને ખબર
એ ખબર તો જો કોકદાર તો ખબર પડે કે હમ્મ
એટલી કે બધું હમું થઈ જાય.
વરા બે વર હમું ચલાવવાનુ ભાઈ
પટલા હોય ને ઘણા પૈસા હે એવું નહ નહી પૈસા તો પણ પોતાના નહિ વાપરતા એટલે હો ભાઈ જેવું હ ખબર
હમ.
અચ્છાચું જો અમર લાલ ભાઈ રે ને ઈએ પગારદારી ચકો ર ને ઈએ પગારદારી એમા જે મંત્રી અહે ને ડોબો
હમ
ઈ એના હાથમાં હે બધું એટલે
એવું એમ
પગારે પંદર હજાર લઈ લે
મઈને
મહિને ની પંદર દાડે પગાર થાય એટલે પંદર હજાર એના અને દહ હજાર ચકા ના પચી હજાર જે ગણી લેવાના
એમા અંજલિ બહાર ડોહો મરશે તો ભી આ કોના કોના ભાગમાંશ જાયહે
પંરી મત્ર બા આરો લાલભાઈ એને નુકસાન થાય કે ફાયદો થાય બધો મંત્રીબાન પડે જ હોય
નકર લાલ ભાઈ પૈસા પડયા હેઈ પોતાની
ઓહો આ એટલે એ પોત પોતાના પૈસા ની વાપરવા બીજાના વાપરવાય વાત એવી થઈ આત
અ ઈય ઈયર લાલભાઈ મને કે ખબર કે હુંકેવાય હા કે પૈસા મારે હે પણ
બિચારાના પૈસા જાય કા
નાને કે ભાઈને પપ્પા મરી ગયાતા ને
હમ
એ બેંકમાં નોકરી હતી એટલે એને બો વીમો થયો વાચ થયો
એવું
હા આ હજુ હજુ પૈસા પડાયા
એટલે અહીંયા કરેત લીજન તો ઘણું હે
પૈસો થોડી વધવાનો રઘુપત
એ એપ ડી નાખેલો હોય ને ભાઈ
તો પણ યાર હતી જેટલો પૈસો ના આવેને ભાઈ
રેતી જેટલો ના પણ રેતી હામણા અમારાર ગામમમાં
તો બે નંબર માં ચલાવતાાર ને તો સાહેબ તો તમે સાહેબને પૈસા ના હાલો આ દારૂ જેવા દારૂ ના પોલીસ વાળામાં પૈસા ના તમે પકડો સમજે
હા
પોલીસવાળામાં પૈસા આલો તો ના પકડો એ રીતિના ધંધા એવ જ છે કોન ખનીજ વાળામાં પૈસાઆલો પછી એટ લઈને બે બે મશીન ચાલે કોઈ એને એલું આલું હો પૈસા આલે ત્રણ લાખ રુપિયા
પરણ
મ મશીને લાખ રૂપિયા તો મહિનેને મહિને પી એસ આઈ એકલો મશીને લાખ રૂપિયા પી એસ આ પી આઈ બીજા ફોલ્ડ તો લઈ જાય અલગ ટોટલ તઈન હાડા તઈન કે ચાર લાખ રૂપિયા જેવું
ઓ
તો વિચાર કોન લઈ જાય
કોઈ લેયન જાય
તો પછી તો ભાઈ એવું બધું સેટિંગ હાલવા પડે ભાઈ હાઈટ ગાડીઓ રોજની ભરાય
હમ્મ
એકસો હાઈઠ રૂપિયા ભાવ હે તા
હમ્મ
તો ગણજે પચાસ ટન ગણ ને તો સોલ પંચા આઠ હજાર રૂપિયા રોજના
હમ્મ
પચા ટન તો ઇલીગલી ભરાય ઇના તો હો રૂપિયા જ હોય સો રૂપિયા ઈના હો તો પંદર સો કે પંદર સો રૂપિયા હોય પરવાલ
હમ્મ
તલીગલી ભરો તમે પેલું કઢાવો રોયલ્ટી
હમ્મ
તો છ હાડા છ હજાર રૂપિયા એમાંઈ એ પંદરસો એટલે ગાડી એ પંદરસો રૂપિયા મલે ભરવાના
એક ગાડી એવી ચેટલી ગાડી હોય છે ભાઈ
હમ્મ રોજ ની મુ તો કઉ મિનમમ હા રોજ ની મુ કઉ પચ્ચા ગાડીઓ ભરન પચ્ચા ભાઈ
હ
તો ચેટલા થયા પંચોતેર હજાર રૂપિયા થયા.
રોજના
તો
અ એ પ્રોફિટ નો મળે
તમે એક ગાડીઓ રોજનું અરે કઉ તો રોજની તમે દ ગાડીઓ ગળો તો હાડા હાત હજાર પંદરસોના હિસાબે પંદર
એ ચો થી એટલાય
હમ્મ હા આ તો વિચાર રોજ ના પંચોતેર હજાર રૂપિયા હું તો કોઈ પચા પકડ ને રોજના રોજ ના પચા પકડ તો મહિને દોઢ મહિને પોચ તરી પંદર દોઢ કરોડ રૂ પિયા દે ના પંદર લાખ
પન એટલે બધી ગાડીઓ થોડી આવતી હિસે
અલ્યા રોજ ની ઓ ગાડીઓ હવાર હવારમાં હતા ને તો દહ ગાડીઓ હતી.
હમ્મ
હવાર હવાર માં મે ઉઠીને જયા તા ન ત્રણ ગાડીઓ આગળ પડી હતી ગલ્લે પોચ ગાડીઓ અંદર પડી તી ને તૈણ તો રસ્તા ઉપર હતી.
ઓને ઓને જબ્બર યાદ રે હો હારુ
તો વાત હૈ મારે આ ભાગુ ન પપ્પા જોડે ઓળખણથી હવ ભાગુ ન પપ્પા ને વાત કરવી હે
વાગું ન પપ્પા ન
હા
ભાઈ પણ અમાં
હમ્મ
આરેરયો હોયની વચમાં માતા પડેલી
એ વાગુ પપ્પાને વાત તો કરીએેને કે હું હે હું નહી આપડે નહી કે બધું
હા એ ખરું
હા પરમદાર મંગળવાર હે કોમ ચાલે હમણાં એકદાડો આવું પરમદાડે આવું મંગળવાર જઈશ એ વાત કાઢીશ
પણ વાગુ ન પપ્પા મોજીલા હૈ પહા હો
આ તો મેને લાજયુ ને વાત કરતા જ લાજયુ કે મોજિલા હે
કોઈ વાત નું પેલું જ નહી આમ ડહફળ જ નહી
હા તો વાઘડો બરાબ ગમે તો રાડું બાળું આપડે તો મોણા અને મળ્યા તો વ્યવસ્થિત મોણ લાગયા
અલ્યા એક નંબર તમારે આમ કોઈ